હલો હા હા નમસ્તે હું વયસાચ
અચ્છા
બસ શાંતિ. હા અત્યારે તો હવે કાલે રથયાત્રા છે પાછી એટલે રથયાત્રાની બધે મંદિરોમાં તૈયારીઓ હશે. જગન્નાથ મંદિર છે ડાકોર છે અમદાવાદમાં જગન્નાથ મંદિર છે. પૂરી છે બધે જેમ અને. જે લોકો કેટલા નસીબાર હશે કે જે જગન્નાથ યાત્રા જોઈ શકે છે. આ તો એ એરિયામાં રહેતા હોય એ લોકો ને કેટલું આમ શાંતિ ની અનુભૂતિ થતી હશે. અમારે આટલું ડાકોર નજીક થાય છે પણ ડાકોર અમારથી જવા અમાર ડાકોર નજીક થઈ છે પણ ડાકોર જવાતું જ નથી એમ. અમારે તો નજીક જ છે એમાં ખાલી પંદરસ કિલોમીટર ડાકોર થાય પણ તો એમામાંથી ડકોર નહી જવાતું એવું થાય છે. વડોદરામાં બી સુરસાગર છે જ ને કેટલી મસ્ત જગ્યા છે ત્યાં આગળ તો.
હમ્મ તમારે તો ત્યા ફરવા લાયક પણ બહુ બધી વસ્તુ છે આપડે લક્ષ્મી વિલાસ પેલેસ છે પછી
લક્ષ્મી વિલાસ કપેલસ છે, બધું જ છે.
હું એક વાર આવેલો વડોદરા પણ ત્યાં પછી અમે રહી સોમવારે આવ્યા હતા સોમવારે બન હતું ને લક્ષ્મી
હમ્મ હમ્મ. કમાટી બાગ છે, બધી બહુ જગ્યાઓ છે. વડોદરામાં તો જોવા જવી લક્ષ્મી વિલાસ પેલેસ પછી કેજ આ વાઘોડિયા રોડ પર બી જે પેલી કોલેજ છે પારલગીર યુનિવર્સિટી ત્યાં તો બધા સેલિબ્રિટી ના બધા કેટલા બધા આવે છે એમ. અને ત્યાં માંડવી ગેટ એ આગળ ને મેરડી માતા નું નાનું ડેરી જેવું છે એ મંદિર બી બહુ ફેમસ છે ત્યાંનું ત્યાં બધાના કોઈ પણ કઈ કરવું હોય તો ત્યાં આગળ નમવું જ પડે છે આમ. અને નજીકમાં જ પછી ત્યાં આગળ એક અહ અહ સુરસાગર જેવી જ કઈક જગ્યા છે હું ભૂલી ગઈ. હા, સિંધ સરોવર લોકો ત્યાં આગળ બહુ જાય સિંધ રોડ. સિંધ રોડ બહુ જાય લોકો ત્યાં આગળ આમ આવા વાતાવરણ નો. અને અમાર તો સાવલી છે એ બી નજીક પડે ત્યાં આગળ બી મોટા મહાદેવ નું મંદિર છે. અને મહાદેવના તો શ્રાવણ મહિનો આવશે એટલે બધે જ ભીડ રહેવાની બધા મંદિરોમાં એમ.
હા, ખુબ જ ભીડ હોય છે શ્રાવણ મહિનામાં તો મહાદેવ ના સવારે લોકો વહેલા તમે જતા હોય તો પણ ટ્રાફિક જેવી સમસ્યા સર્જાતી હોય છે એટલે ઘણા બધા એવા ટેમ્પોલો પણ જે ગુજરાતમાં દ્વારકા છે સોમનાથ છે તો ત્યાં પણ બહુ બધી ટ્રાફિક હોય છે ત્યારે પણ ઘણા બધા લોકો જતા હોય છે
ગિરનાર છે એક તે બાજુ ફરવાલાયક સ્થળમાં જોવા જઈએ તો અને અત્યારે તો ગિરનાર માં પણ પછી એવું સિંહ એ બધા નો આતંક વધારે વધી ગયો છે હમણા વચ્ચે જ એક છોકરાને લઇ ગયા હતા અગિયાર વર્ષ ના છોકરાને ગીરનાર સિંહ લઇ ગયો હતો
હા એટલે ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે કેમ કે ત્યાં ઘણા બધા સિંહો છે પછી ઘણા બધા પ્રાણીઓ હોય છે કે જે જંગલ માં જ રહેતા હોય છે
અને ગિરનર માં જ સિંહ છે ને બીજે સિંહ કહીએ ને ગીર નેશનલ ફોરેસ્ટ માં જ છે ખાલી સિંહઓ સિંહ બીજે કહીએ તમને એટલી બધી આબાદી નહી એમ એ લોકોની એટલે આપડે મારી બીના શ કીયે કેમ કે નેશનલ એનિમલ છે એક સાઈડ તો એટલે એને કઈ એ બી ના કરી હકીયે આપણેે એમ
અમારા વિસ્તારમાં પણ બઉ બધા સિંહો છે જેમ કે અમરેલી બા જુ પણ અત્યારે પેલા નંબર ઉપર અમરેલીમાં સિંહ ની વાત કરીએ તો અમરેલી માં અત્યારે પેલા નંબર ઉપર આવે છે ત્યારબાદ જુનાગઢ છે કે પછી ગીર સોમનાથ છે બધા વિ સારો આવતા હોય છે એટલે. ત્યાં પણ અત્યારે બહુ વધારે વધી ગયા છે સિંહ લોકોનું ટોળું હોય છે. કે ધીમે ધીમે મને લાગે છે એવું કે લુપ્ત થતા જવાના છે એવડા લોકો
આમ ફોરેસ્ટ તો છે જ આપડ અને વધારે જો જોવા હોય તો આફ્રિકાના જંગલોમાં તમને વધારે બધા પ્રાણીઓને બધું જોવા મળી જાય ઇવન એમેઝોન ના જંગલોમાં બી છે સિંહ ને એ બધું તો
હા બિલકુલ બિલકુલ કેમ કે અહિયાં જે સિંહો હોય છે એ બહારના જે આફ્રિકાના હોય છે એનાથી તદ્દન બહુ જ અલગ હોય છે અને તેનું વાતાવરણ પણ એને, અહિયાં ના ફે પડ એમ કે અહિયાં આપડે વાત કરીએ તો ગઢીયો સિંહ હોય છે અને એક વેલોર સિંહ હોય છે બેકાર સ હોય છે.
બે બેંગાલમાં નહી હોતા બેંગાલ ટાઈગર ને એ બધા બી ઓછા થતા જાય છે હવે. બેંગાલ ટાઈગર તો વ્હાઈટ કલર નો હોય છે અને ઉપર પટ્ટા ચટ્ટા ચટ્ટા પટ્ટા વાળો હોય છે. એની પ્રજાતિ ભી લુપ્ત થતી જાય છે, અને પોલર બિયરને એ બધું જોવું હોય તો એ તો સ્નોમાં જોવા મળે અમુક ટાઈમ.
હા એટલે ઘણા બધી એવી પ્રજાતિ હોય છે એટલે, એવી બહ જ ધ્યાન રાખવું પડે છે અને એમાં પણ જે લોકો આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય છે તે લોકોને તો ડેલી ખુબ જ ધ્યાન રાખવું પડ ને પછી એવડા લોકો ને એવડા જોડે પ્રાણી જોડે પ્રેમ જઈ જ જાય. તો છે એટલે પછી લાખો એ લોકો જતા હોય છે વાડી એ ઘણા ખેડૂતો હોય છે તો એ વાડી ઉપર જતા હોય છે, તો રસ્તામાં જ બેઠા હોય છે સિંહ હોય છે. કે પછી સિહાણ હોય છે તો એવડા લોકોને રોજ ન હોય છે.
આ કાઠિયાવાડ બાજુ તો વાડીઓ બહુ હોય ને બધામ વાડીય જ રેતા હોય અમુક. બધા જમ. જોવા જઈએ તો વાળ જ ઘર હોય પોતાના અમે આએ અમુક ટાઈમાં મામા તંવાનું થાય ને તો ત્યાં આગળ રેવાની બી આમ મજા આવે.
બિલકુલ બિલકુલ.
ગમે ત્યારે છાસ મળી જાય દહી મળી જાય. કઈ મોજવાનું જ નહિ દૂધ હોય. રાજકોટ ગુરુકુલ માં બી એવું જમે એક વખત આ હતો. દૂધ ની જોડે દહી દહીં ની જોડે સરસ ગોઠિયા. બીધું ખાવાનું ક કાઠિયાવાડી તો કઈક અલગ જ હોય એમ ત્યાં બાજુનું તો.
હમ સાઠિયાવા એમાં તો અલગ જ હોય સેવ ટમેટા નું શાક હોય ને રોટલી હોય ને. હ દેશી પાણું કેવાય.
એ બ જ ખાવાનું બ મીઠું લાગે.
હ, એટલે બધી વસ્તુ હા. શુદ્ધ હોય એટલે બધી વસ્તુ મકી જ લાગવાની છે દૂધ ઘરનું હોય છશ હોય માખણ છે
મળ આપડે સાઉથમાં જઈએ તો આપડણે મુખ્ય રહીએ એમ જેવી રીતે મલ્લિકાર્જુન છે મંદિર. અત્યાં આગળ તમને ઈડલી ઢોસાને એ બધું જ મળે આપણે વેરાયટી તો આપડી મળે નહીં. કેમ કે સાઉથ ઇન્ડિયાન આઈ ગયું એટલે, અને ત્યાથી દીડસ. તે લોકો જે જે જાય છે એ લોકો બધા જ જાય છે પણ અ બધા અમુક અમુક લોકો તો કેદારનાથ ઠગાઈ જશે એમ કારણકે આતે કેદારનાથ ના કપાટ ખુલેલા છે એટલે બંધ થાય એના પેલા બધા દર્શન કરી આવશે
હા બિલકુલ બિલકુલ કેમ કે ઘણા લોકો પછી ટ્રાફિક ની સમસ્યા સરી જતી હો એટલે મારું તો એવું માનવું છે કે અગાઉ જ આપડે કોઈ જગ્યા ઉપર પ્લાન કરવાનો હોય જવાનો તો ભીડ હોય એને પેલા જ આપણે ત્યાં જવું જોઈએ એમ કેમ કે ભીડમાં જવો તો કઈ મજા ના આવે ફેમિલી જોડે કોઈ કોઈ વ્યક્તિ ના હોય ને એકલા હોય આપડે તો મજા જ આવે છે એ વસ્તુ માણવાની
ના જવાય કેમ કે વરસાદ ભી ચાલુ થઈ ગયો અને પછી લેન્ડ સ્લાઈડ થશે એટલે કેદારનાથ નું રીસ પાર તો લેવાયા જ નહીિ એમ જવું હોય તો તમાર સારું વેધર હોય ત્યારે કેદ તમે જો હવે તો હવે કેદાર વાળા બાબાની ઈચ્છા હશે ત્યારે બોલાવશે તમે તારે એવો જ વિચાર
હા
હમ
હા એટલે એ પ્રકારે ઘણા બધા મંદિરો હોય છે કે ત્યાં જેમ જેમ તહેવારો આવતા હોય ત્યારે ભીડ હોય સર્જાતી હોય એટલે તહેવારો પેલા આપડે બેક પેક કરીને નીકળી જવાનું ફરવા માટે એટલે
આમ જોવા જેવું આપણું મો અયોધ્યા મંદિર કેટલું મસ્ત બનાવડ રામ મંદિર એમના લીધે તો આ્યા રામ ભગવાન અયોધ્યામાં
હરેો સો વઘામાં તો આખું એ મંદિર છે આખું
હજુ ભગવાન ની તો ઝૂંપડીમાં જ રતા હોત જો મોદી એ પ્રોજેક્ટ પાસ ના કરાયા હોત ને વકીલો ના રાખ્યા હોતને તો ભગવાનને પોતાનું ઘર જ ના મળ્યું હોય તેમ
હા હા ભગવાન તો ભાઈ મંદિર ન તો ભૂખ્યો છે ને એ તો ભાવ ન ભૂ
એના હાથે જ લખ્યું હશે એમે કેમ કે એને જયારે કસમ ખાદીીધી અટલ બિહારી વાજપેય જળ જળ ગયા ત તારે કે હું જયારે અહં આગ મંદિર બનશે ને તારે જ ભૂમિ ઉપર હું પગ પાછો મૂકીશ એમ એટલે કેટલા વર્ષો પછી મોદી આવયો ત્યા પછી ગયો હતો એમ જયારે મંદિર બન્યું ને તારે એ પેલા રામ સેના માં જોડાયેલા હતા પેલા કઈ બીજેપી પાર્ટી હતી જ પોતાની લોક જનતા પાર્ટી હતી ને પછી બીજેપી પાર્ટી ન એ થયું હ એને બહ જ કર્યું છે એમ બહ એટલે મહાકાલ કોરિડોર છે કેદારનાથ કોની તાકાત હતી કે બે હાજાર ચૌદ માં જે લેન્ડ સ્લાઈડ થયું હતું ફ્લડ આવ્યું હતું પાછું ઉભું કરવાની કોઈ પપ્પા ની તાકાત હતી તો એને જ કર્યું ને બધું એને તો બધું કેટલું બધું એ કર્યું
હા એટલે પછી બધી વસ્તુ કરવી પણ પડે છે એવડા લોકોને ઉપરથી પણ પ્રેશર હોય છે એટલે દરેક વસ્તુ સમય પ્રમાણે બધી કરવી પડતી હોય છે, એટલે વસ્તુ
તો ટેક્સ ભી લેવાતો હતો એવું જો ખબર હોય તો કોંગ્રેસ ના ટાઈમે જયારે કેદારનાથને કંઈ બધું જવાનું હતુ હોતું તો તે કોઈ પન એમ આપણેે જવાનું હોય તોયે આપણે જ ટેક્સ આપવો પડતો હતો ફરવા જવાનો ને? એ ટેક્સ ના બેગસ એ બધું જ બંધ થઈ ગયું છે કરવેરો તમારે આપવો જ પડતો હતો ત્યારે તમારી યાત્રાઓ થતી ગઈ ઈવન તમે હજ પડવા જાાવ ત્યારે બી એ લોકો ટેક્સ લીતા હતા તો પહિ કઈ વાત જ શું રે એમ એટલે એના આયા પછી બ ધું જે થયું છે પાવાગઢમાં ધજા કોઈ એના હાથે નથી બદલાતી. પાંચસો વર્ષ પછી ધજા એને આઈને બદલી. પાવાગઢ પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે.
હા કે ઘણી બધી વસ્તુ અત્યારે ડેવલોપ થઈ જાય છે મંદિરોમાં તો અત્યારે તમે જાઓ તો ઘર જેવું જ બધું લાગે છે તમને એમાં
કંઈ પચાસમાં કઈ પચાસમાં નંબર પર ઈન્ડિયા હોતુ તુ અને કઈ અત્યારે ચારમાં ચોથા નંબર પર જીડીપી માં ઈન્ડિયા આ આવી ગયયો છે. એટલે બધ તી રીતે વેલ ડેવલપ તો થાય જ છે પણ લોકોને ખબર નહી પડતી કે આપડે ઇન્ડિયા ક્યાં છે એમ હા તે હા વાંધો નહી હા. કૈ દસમીન